હા કેમ છો?
જામા તમે કેમ
બસ હું મજામાં છું જો ને આજે છે ને થોડી ઘરની સાફ સફાઈ કાઢી તો જૂના ફોટો આગાડી આઇવા એ વાત એ જોઈને મારું મન થોડું ભરાઈ તો વિચાર ચાલો તમારી જોડે કઈ બાળપણની યાદો તાજા કરીએ એમ.
અ હો એ તો છે જ હવે જો મોટા થઈ ગયા તો પછી બાળપણ ને યાદ તો આપડ ભૂલી જ જાય જયારે કોઈ યાદ આવે તો ત્યારે આપણે યાદ આવે.
સાચી વાત કીધી બાળપણ તો છે ને જીવનનો સૌથી સુંદર સમય હતો.
હમ્મ‌ હવે લાગતું છે કે બાળપણ કેમક જતું રહ્યો કેમ કે મોટા થઈને હવે બો મિસ થાય જયારે આપણે કોઈ દિવસ એ કઈ રસ્તા થી જ જતો હોય યા ગાર્ડન પછી કોઈ ફ્રેન્ડ મળી જાય બાલપણ નો એ બો મિસ થાય પછી.
સાચી વાત કીધી એ સમયમાં જો ને કઈ ચિંતા ન હતી બસ રમવું ભણવાનું અને મજા કરવાની સાંજે મિત્રો સાથે રમવા જવાનું ક્યારે સંતા કુકડી, તો ક્યારે કબડ્ડી, ક્યારે ખોખો, ક્યારે પકડા પકડી આવી બધી રમતો આપણે રમતા હ તને ગીલી દંડા લગ તે મને તો ખુબ જ યાદ આવે છ
અરે કોઈ કોઈ વાર તો છુપન છુપાઈ રમ તા હતા અને જ્યારે જેના ઉપર ડાવ આવતો તો એને જ છોકરા ન્યુ મળલતા હતા જે છુપેલા હતા તે સીધો ઘરે ભાગી જતો હતો.
પણ હવે જો તમે જોયું છે આપણા સમયમાં આપણે કેવી બધી રમતો રમતા હતા, ઇવન છે ને મમ્મી આપણને બૂમો પાડી પાડીને થા થાકી જતી હતી કે ઘરે આવ. ઓ ઘરે આવો આમ કરીને પણ આપડે રમવાનું નહી છોડતા હતા બટ તમે આજકાલના છો કરાંત જોયો છે. એ લોકો કેવા મોબાઈલમાં વ્યસ્ત રહે. છે બહાર ની રમતો તો એ લોકોને ખબર જ નથી મને લાગે છે ઓછી રમવા તો શું એમને ખબર જ નહી હશે કે રમતો શું શું છે.
હવે તમે મતલબ એવે કોઈ જોયું જ નથ તે કે ભાઈ હવે કોઈ છોકરાઓ બાર ગેલા હશે ને અની મમ મમ્મી પપ્પા એને બોમ્બ પાડીને ઘરે બોલાવતા હશે કે ભાઈ આવી જ ઘરે જમવા આવ હવે તો પોતે જ કે કે ભાઈ તું કઈ બહાર રમવા જ ને થોડુંક તો બી રમ્યા આવે કેમ કે આખો જ દિવસ મોબાઈલ માં ઘુસી ર
સાચી વાત આ તમે એકદ સાચી વાત કીધ આજકાલની જનરેશન ની મમ્મીઓ અમને ઘરથી બહાર કાઢતી હશે કે ભાઈ તું બહાર રમવા ચા ને આપડા સમયમાં આપણી મમ્મી આપણને ખેંચી ખેંચીને અંદર લાવતી હતી કે હવે બસ તું ઘરમાં આવ. છે ને મતલબ હા એ સમયમાં તો જે રજા પડતી નઈ એટલે આખો દિવસ બહાર જ રમતા હતા અમે લોકો.
અરે તેજ નહી કોઈ કોઈ વારતા આપડ પાછ છેડે જે ફરવા ફર તા તા કે ભાઈ તું ઘરે ચલને એ આપડે આગળ વાગતા હતા ને આપડા પાછળ વાગતા તા
નાના નાની નગરે જતા ત્યારે કેટલી મજા આવતી ને. એલે મતલબ શું કે મને તો છે ને એ દિવ શું યાદ આવે છે કે જયારે હું નાની ના ઘરે જતી ને તો મારા બધા ખઝનો મળરતા હતા અને રાત્રે જયારે અગાસીઓ ઉપર આ ખુલ્લા આસમાન ની નીચે સુતા એ દિવસો મને ઘણા યાદ
હા એ તો બવ મજા આવતી હ અમે બી વેકેશનમાં ઉનાળા વેેકેશન મ ને અમે તો બધા મામા માસ તેના છો કરા ભીગા થતા હતા પછી એ બધા કોઈને ખેતરમાં જો આ સિઝનમાં વેકેન તો આમ આવે જ. તો ખેતરમાં જઈને કોઈનો આમ ચોરવાના પછી કોઈનો નામ લેવાનો, પછી પાણી ન પાણી ન કોઈ ભરેલું હોય કુંડો જેવું એમાં બધાને કોઈ કી નો
એ તો તમે સાચી વાત હા એ વાત તો તમે સાચી કે એ દિવસો ખુબ જ યાદ આવે છે, જયારે અમે માછીના મામા ન છોકરા ખટાીએ ગડીઓમાં મામા નમ્મી ના ઘરની ગળઓમાંમ તેમ ફરીએ, અને છે ને ત્યાંની બાત મને બધું સારું લાગે છે, કે ત્યાં છે આપણને આપણા મમ્મી ના નામ થી બધા ઓળખતા હોય છે. ત્યાં આપણને પૂછે તું આની છોકરી તું આની છોકરો છે, ત્યારે આપણને કેવું સારું લાગે ને કે અહીંયા આપણી મમ્મી ના નામથી આપણને કોઈ ઓળખે છે.
એજ નહ અને આપડે જો સારું લાગે કે આપની મમ્મીની બ ઓળખવાનું છે એવું નહ કે ભાઈ મમ્મી ને કોઈ ઓળખતા નથી.
સાંભળીને બહુ જ ગર્વ થતો હતું તે સમયમાં, અને જેમ તમે કીધું કે આંબાના ઝાડ પર ચડીને ત કેરીઓ તોડતા હતા, એ પણ મને બહુ યાદ આવે છે જયારે હું નાની હતી ને મને એક મારો યાદ હું નાની હતી ને ત્યારે હું અમે લોકો આમાં જે ગયા હતા અને ત્યાં કેરીઓ તોડવા માટે, મારાથી તો નહી જડાયું ઉપર પર મારા નીચે છે ને એક, અંકલ મતલબ ડોસા અંકલ ખાટલો મારીને સતા હતા, તો અમે બધી અમારી જે અમે ને કઝિન એ અંકલ ને જ અમારો એમનો ખાટલો જ અમે ઊંધો કરી દીધો હતો, એ મારી પછડી પછી બઉુ ભાગેલા.
તો એજ નહી, પછી કેરી તોડી કે પછી એ માલક બહ ભાગે પાછળ.
હા એ ફેરી તોડનો તો વારો જ નહીતા ગયા તો એ સુતા હતા. તો અમેને મસ કેરી છોડીને અમે ખાટો કરી દીધો, એ જે પડ્યા ને એના પછી અમારી પછાડી ભાઈ ગ પછી અમારી ઘરે આવીને અમારી મમ્મીનેરી માસીને ખાસ કરીને એમને બકીધું, કે તમારા છોકરાઓ આવું કર્યું માયા
એજ ને બચપન ના દિવસ તો હવે બઉ મજા મતલબ કેવાનું એવું થતું જ નહ કે ભાઈ તમે શું કર પાછો કઈની બ મજા જ કરવાના.
મજા જ કરવાના સાચી વાત ક હવે એ દિવસો યાદ આવે હમણાં જ હમણાં બેઠા હતા વેકેશનમાં બધી બરી કઝિનો મળી વસ્તુ અમે યાદ કરીએ છી કે કેવી રીતે આપથી પાડી મકેલામ બાપણ ના ના તો પણ આપણે કેટલી ખુશ કરી દેતી હતી.
એજ નહ અને એવું જ નહિ કે ભાઈ વેકેશન માં આપડે મજા કરતા. સ્કૂલમાં ભી જોઈ લો તમે સ્કૂલમાં બી બહુ મજા કરેલી છે બચપનમાં સ્કૂલમાં જો કોઈને હવે અગર કોઈ ઘરે રહી ગયેલું હોય તો ટીચર યા મેડમ કે કે ભાઈ આનો ઘર કોઈને ખબર છે તો જાવ એને લઈ આવ. બધા ચાર પાંચ છો . બધા ભેગા થઈ જતા તો એને હોદવા જતા હતા પછી પીટી ટાઈમે ભી સ્કૂલમાં પીટી લે પીટી નું લેક્ચર હતું. તો એમાં બી ખૂબ મજા કરતા હતા.
હેલો. બરાબર. તમે સાચી વાત કહો છો સ્કૂલ માં પણ આપણે બહુ મજા કરતા કરતા. મતલબ એવું હતું. કે એ ટાઈમ પર છે ને, પૈસા ઓછા હતા પણ ખુશી ઘણી હતી.
હમ્મ હવે એવું થઈ ગયેલું છે હવે પૈસા બધા પાહે છે. પણ ખુશીઓ કોઈ પાહે નથીજ
હા, અને છે ને, બાળપણમાં આપણે નાની-નાની વસ્તુઓમાં પણ ખુશ થઈ જતા હતા. જેમ કે આપણી પરીક્ષાઓ પૂરી થતા જ એની રાહ જોતા હતા. અને બધું છોડી-છાડીને, ભૂલીને, આપણે કેમ કેમ આમ આમ ઘરે આવીને બેગ મૂકીને તુરંત દોડી જતા.
એજ ને એજ ને હવે જો, બચપનમાં આપણે કોઈ એક ચોકલેટ આપતો તો આપ બધા કહેતા હતા મને એક ચોકલેટ મળી. હવે એક ચોકલેટ કોઈ આપી દે, ભાઈ, શું એક જ ચોકલેટ આપે?
હા, એવું થઈ હા, સાચું કીધું તમે. મતલબ છે ને જીવનમાં કેટલી સફળતા મળે પણ છે ને બાળપણની યાદો તો હંમેશા ખાસ હોય જ છે.
એ જ ને, બધું મળી જાય પણ બાળપણ રિટર્નમાં નહીં મળે હવે એવું
એ તો મને છે ને મને યાદ છે આપણા સમયમાં મોબાઈલ ફોન હવે તો જુઓ ને તમે જોયું હશે કે બે બે વર્ષના છોકરાઓ પણ કે, સ્ક્રીન ટચ ફોનમાં આંગળીઓ ફેરવી ફેરવીને બધા એપ ખોલી રહી છે નહીં, બટ મને યાદ છે, હું નાની હતી ને ત્યારે હું કદાચ હા પાંચમા ભણતી ત્યારે મેં પહેલી વાર ને મોબાઈલ ફોન લીધો હતો પોતાના હાથમાં, જયારે હું એટલી મોટી હતી ચોથા પાંચમા ભણતી હતી, પણ ત્યારે પણ જયારે કીપેડ વાળા મોબાઈલ હતા, છતાં એ ફોન ચલાવવાની મારા મનમાં એટલી વીક લાગતી હતી.
તો એ જ ને અને કોઈ આપ
કંઈ થઈ ગયું આમ તેમ, હવે ના જનરેશન જો, બે બે વર્ષના સ્ક્રીન ટચ ફોન ચલાવે છે.
છોકરાઓને જો મોબાઈલ નહીં આપ્યું તો પછી એ રડવા લાગી જાય. અને આપડે જ કોઈ આપડે કોઈ કહેતો હતો બાળપણમાં કે ભાઈ તને મોબાઈલ નહીં મળે તું જા બીજું કંઈ પણ રમ. તો આપડે કંઈ નહીં નહીં આપ તો ભાઈ અમે ચાલો રમવા. પછી બહાર જઈને છોકરા
મોબાઈલ ક્યાં હતા આપણા સમયમાં? આપણું સમય આપણા સમયમાં બસ આપણને બહારનું રમવાનું દેખાતું, તમને ખબર છે, સ્કૂલમાં આપણે જાણે કે આખો દિવસ ટ્યુશનથી, સ્કૂલથી થતા, તો સાંજની પોરમાં આપણે ઘરની નીચે બધા કેમ એકઠા થઈને બેસતા હતા. કલાક બે કલાક સુધી વાતો કરતા હતા મળતા હતા.
એ જ ને અને રાત રાતના બી કેટલા આઠ સાડા આઠ વાગા હુથ જે રમતા ફિરતા તા.
હા, રમતા હતા અને પછી જયારે આપડે મોટા થઈ ગયા, મોટા ધોરણોમાં આવ્યા ત્યારે આપણે સાંજે કેટલા રમવાનું? થોડું આપડે બિઝી લાઈફ થઈ ગઈ હતી. આપડે પણ ભણવામાં આમ તેમ તો આપડે કે સાંજે મળ મળતા હતા વાતો કરતા હતા હવે તો આવુ કઈ થતું જ નથી.
એજ. ને નહી હવે કોઈ નહી હવે બધ બસ પર મો વોટ્સઅપ યા સેના પર વાત કરી પૂછી લે હા ભાઈ હા હું અહંયા છું એ વાત કરી લે પછી બટ ભૂલી જાય એને.
તા ના હવે તું આમોબાઈલના થ્રુ હવે શું કે છે કે આ કઈ વાર તહેવાર હોય કોઈ નો બર્થ ડે હોય એ હોય તો બધું મોબાઈલ ના થ્રુ એ લોકો એક મેસેજમાં માં વિશ કરી દે છે જાણે આપણા સમયમાં આપણે એ ઘરે જતા હતા રૂબરૂ જઈને વિશ કરતા હતા. એની મજા કઈ અલગ જ હતી.
એજ ને અને જો હવે નાલા હતા અત્યારે અગર કોઈ બર્થ ડે ની હોય બર્થ ડે માં બોલાવે નહીં તો એને બીજા દિવસે કેહેતા હતા ભાઈ તું મને બ ડે પર ની બોલાવે ચલ તારી મારી ફ્રેન્ડશીપ ખતમ.
સાચી વાત હા કરતા હતા ને હવે તો અમે લોકો ઈગો વચ્ચે આવી જાય છે. કે મને નથી બોલાવ્યું ઠીક છે. કઈ બોલે તક નહીં. આપડે તો કેમ એની હામ્બે જઈને બોલી દે કહેતા હતા તું મને કેમ ના બોલાવ્યો તું આ એટલે આપણા સમય નિર્દોષ આપણે બાળક હતા એ સમયે.
તને
ના આપડે કઈ આમ નઈ તો આપડે બસ રમો કરો ને મજા કરો. બસ એજ આપડું ચાલતું હતું. તો
મેં તો ના બચપનમાં આ કં ચ બો રમેલું છું.
અચ્છા લખોટા.
હા. કેમ કે એમાં એમાં જીતવાનું બી હારવાનું બી પછી કોઈ કોઈ ચીટિંગ કરીને બી બો રમ
હું હું તો બઉ કરતી હતી જયારે હું કેરમ બોર્ડ રમ તે હતી. ને તો ઝાંખી કે મારી લખો મારી ગોટી આવે નહી તો હું બધી ગોટીઓ વિખાડીને ભાગી જ
હા હા હા હા પછી આપડે બી ને જીત જીતવાનંદ
હા હું હું આવું કરતી હતી, અને આ સાપ સીડી ની રમતમાં બી ગોટીઓ આમ ફેલાઈ દેતી હતી. તે મતલબ આમ કો ઘણી વખત મે નાાની હતી ને તો ઘણી વખત કામ કરી લેતી હતી હવે એમ, વિચાર કરું તો હસી આવે. આજે પણ અમે જયારે આ કજિની એ બા બી મળીએ નેવે આવી રીતે રમત રમવાની વાત થાય તો મને આમ જ કે આને નહીં રમાડવાની આ ગોટીઓ વીખોડી દઈ છેં. હ મે કહ્યુ ત્યારે હું નાની હતી હવે આવું નહી કરીશ.
તો એજ ને પણએ બચપનમાં મજા આવી જ મજા જ આવી જતા હતા.
હવે તો છોકરાઓ બહાર જવાનું નામ જ નય લે અમે તો આખી આખી બપોર બહાર રમતા હતા.
તેજ ને હવે જો મામા માસી ના છોકરાઓની કે વા કે કેભાઈ આવની મળવા આવતો આવો બધે મજા કરીએ એક એક ભાઈ મજા કરવાની તો ટાઈમ નથી. પણ મળ આવવાનો તો ટાઈમ મળવા જોઈએ. કેટલા દિવસ થી નઈ મળવા આવ્યોએ. એવું થઈ જાય હવે તો
સાચું કયોં તો હવે એટલા બધા બિઝી થઈ ગયા છેને કે, હવે કોઈને સમજ નથી મળતો મળવાનો. હા ચાલો આજે છેને, આપ તમારી જોડે બાળપણ ની વાત કરીને છે ને, મારું મન ખુબ જ ખુશ થઈ ગયૂ.
મને બી ખુશી થઈ હવે, તમારી હાથે વાત કરીને.
ઠીક છે! ચાલો મળીએ.